હલો ધવલભાઈ મારો અવાજ આવે છે.
હા, મારો અવાજ આવે છે.
તમારો કમ્પ્લેટ અવાજ આવે છે શ
શું કરો કઈ નઈ બસ બેઠા છે, તમે શું કરો છો બેઠા.
ના, બસ હું પણ બેઠો હતો હમણાં જમવા બેઠો હતો. એટલે મેં કઈક નવી વાનગી બનાવી તી ખાવા માટે. એની જે ખાંડવી આવે ને ખાંડવી કદાક તમે નામ સાંભળ્યું હોય તો તે બનાવે તી. હા મને છે ને જે અલગ અલગ રેસીપી બનાવવાનો ખુબ જ શોખ છે. અલગ અલગ વસ્તુ બનાવે તમને કઈ એવું છે, કઈ નવું બનાવાનું કોઈ ખાવાની વસ્તુઓ ચા રોટલી એવું બનાવતા કઈ આવડે તમને?
હા, મને આવડે છે કે જેમ કે હુંચા મૂકું ને જેમ કે ભારત ની અંદર અમુક વાળો ફેમસ કે એવી રીતે મને હું એ ફેમસ ફેમસ તો નહી પણ જો એવી રીતે બનાવે એવી રીતે હ એ ભની શકું પણ અમુક મોટા મોટા માણસો છે મોટા મોટા ફ્ટ વાળ માણસો જે માર છા પીવી ને તો એમ એનેમ થાય કે જે્યાં બનાવે છે એ મારે નોકરી માટે લઇ જવું પડે કે જેમ કે ચા તો એ વસ્તુ છે જેમ કે અંદર અલગ અલગ આઈટમ થોડી થોડી નાખી ને જો ચા સારી ઉકાળીએ તો પણ એમનો ચાનો નસદ આખો અલગ જ હોય છે જેમ હા ચા પીવે તો આખું મૂડ ફ્રેશ થઈ જતું હોય છે.
હા અને આપણા ગુજરાતમાં તો ચા ખુબ જ વખણા છે. તમે જોયું છે તો જે એવું કહેવામાં આવે છે ગુજરાતીઓને સવાર સવાર ત્યારે જ પડે જયારે તે ચા પીવે ચા વગર તો તેમનો દિવસ જ ના ઉગે. મારે પણ કેવું ખબર છે કે હું ચા ના પીવું ને ત્યાં સુધી મને કઈ ખબર જ ના આવે કે દિવસ થયો કે રાત. હા સવારે સવારે ક્યાય સવારે વેલા ઉઠવું પાંચ વાગે જેવો સૌ પ્રથ મ પેલા ચા જોવે પેલા બ્રશ કરીને ચા પીવા ચા નાસ્તો કઈ ચાલે જ નહી અને દિવસમાં હું એક સવારે પીવું પછી એક દસ વાગે પીવું પછી ત્રણ વાગે પીવું. ચા માટે હાનિકારક છે પણ છતાં થોડી થોડી પીવાય વધુ પ્રમાણમાં પીવામાં આવે તો વી સુગર લેવલ વધી જાય એના કારણે આપણે જે ઘણું બધું ઈસ્યુ થાય છે. જે આપણે બીપીની પ્રોબ્લેમ થઈ જાય છે પછી જે આપડે નથી અ સુગર લેવલ વધી જવાથી
હમ હમ.
હ કઈ કઈ બીમારી થાય છે તમને, ખ્યાલ હોય તો કહો ને? આપણે જે મીઠું ના ખાવ કઈ બીમારી કેવાયને?
હા બીમારી તો મને હા મને ખબર છે કે જેમ કે આપણે વધારે ખાંડ ખાવાથી કે જે વધારે મીઠશ વસ્તુ ખાવાથી આપણે ડાયાબિટીસ વધતી જતી હોય છે જેમ કે અમુક એક કારણે એની દવાઈ પણ નથી હોતી. એક મારે એ કેવું છે કે જે ડોક્ટરો છે જે આયુર્વેદિક દવા ના કારણ જે ડાયાબિટીસ વાળાને સ્પેશિયલ દવા બનાવવી પડતી હોય છે. જેમ ઘણા કંઠા માણસો છે પછી જે અમુક નાની ઉંમર ના પણ અમુક ને અમે જાણતા હશો કેમને પણ ડાયાબિટીસ ન આપણે કારણ વાંભાળતા હશે. એ ડયાબિટીસ નું કારણ એ છે કે જે આપણે ઘણી વસ્તુ કહીએ છીએ જેમ કે આપણે માતા રમાં ગોળ હોય વધારે પછી શીરાની અંદર ખાંડ વધારે હોય પછી જેમ કે મીઠાઈ ની અંદર પણ ખાંડ વધારે હોય એવી રીતે આપણે ગળી વસ્તુ જે આપડણે ખાઈએ છીએ ને એમાં આપણેે થોડોક માપ રાખવો જોઈએ. તો તમારી વાત સાચી છે જેમ કે એ પ્રમાણે માપ રાખીએ તો પણ આપણે સર ડાયાબિટીસ ના થાય પણ કશું ના થઈ શકે.
હ વાત તમારી સાચી તમે વાત કરી કે ડાયાબિટીસ કેવી જે ઈસ્યુ થાય છે તે ખાંડ ખાવાતી જાય છે અને તમે વાત કરી કે આપણે આયુર્વેદિક દવા અપનાવી જોઈએ. તો જે આયુર્વેદિક દવાઓ છે ને તે ભારતની જે પૌરાણિક પરંપરા છે. જે જે રામાયણના સમયમાંથી જ આયુર્વેદિક નો વ્યાપ તો આવશે તમે જોયું હશે કે મને એવું લાગે કે તમારે હાલ છે ને ઊંઘ આવે છે તમને ઊંઘની કમી છે. તો તમને કઈ ઉજાગરા તો નથી ને?
ના ના મેહુલ ભાઈ મારે એવું નહી પણ મારે શું આસવાનો થોડોક વધારે મને મજા આવે છે, ને ત્યારે મુ સોનો સોનો હસું શું પણ તમને ખબર નથી પડવા દેતો
હા બસ સાચી પણ તને ઊંઘની પણ કમી લાગે છે. હમણાં ક્યાંક ફરવા ગયા તા લાગે એની ઊંઘ તો લાગે ચડી ગઈ છે.
હા વાત સાચી છે, જેમ કે મુ અહીંથી મુના ગયો હતો મારું જાગવાનું બજેટ એ એટલું હતુ જેમકે મુ ઉઠ્યો બે બે વાગ્યા નુ એલાર્મ મૂકેલો હ તું પણ અ એ બે વાગ્યાનું એલારામ વાગય્યું પણ જો
રાતના બે વાગે
હા રાતના બે વાગે પણ એ હા અંદર દસ દસ મિનિટનું પહી એમ બે વાગ્યે એલાર્મ વાગયું પહી એમ થાયડો દસ મિનીટ જાગું દસ મિનિટ પહી લેટ જાગું દસ મિનિટ પહી લેટ જાઉ એમ કરીને મેં ત્રણ વાગાડી દી ધા હા પ ત્રણ વાગે હું જાગી ગયો પછી અસલ ફ્રેશ થઈ નહીં ધોઈ ને પહી હું નીકળી ગયો ત્યાં
તો તો તમે રાતે નીકળ્યા હસો એમ કે સ રાતેે એકલા હતા તમે તો એકલા તમે જે માતા એ ગયા મુના માતા ના મઢે તો તમને મજા પણ આવે છે, તમે જોયું હશે કે જે રાતે ફરવાની મજા અલગ હોય કારણ કે પ્રકૃતિ સાથે પણ વિલાપ થતો હોય છે, કે પ્રકૃતિ સાથે વાત કરતા કર તા એકલા સુમસાન રસ્તા પર જવાની મજા અલગ આવે તમે કદાક જોયું હશે કે તમે જે રીતે વાત કરી કે તમે મા મુના ગયા તા માતાજી ના મંદિરે તો ભારતમાં જે આપણે પૌરાણિક કથાઓમાં એવું કે અમા માતાજી એક દેવી હોય છે, જે માતાજીને દેવીઓ કહેવામાં આવે ભગવાનને દેવો કહેવામાં આ વે છે, જે આપણેે આયુર્વેદની વાત કરતા તો આયુર્વેદિક દવાઓ જે ભારતમાં અપનાવવામાં જ્યારથી સરુ થયુ છે, ત્યાંથી ઘણો બધો રોગો ઘટ્યા છે. પણ જે અત્યારના સમયમાં જે લોકો આ ટેબલેટ લે છે. પછી જે હાલ ટેકનોલોજી વાળી દવાઓ આપે છે, ને તેના કારણે ઘણા નુકસાન થતા હોય છે, તમે હમણાં જોયું જે કોરોના જેવી મહામા રી આવી તો લોકો પે આ આય આયુર્વેદિક દવાઓ કેવી કરતા તમે જોયુ હશે કે લીમડાના પાન નો રસ પીવો પછી તેના પર આવતા જે મોર હોય કે તેનો રસ પીતા પછી અલગ અલગ દવાઓ કરતા તેના કારણે ઘણા લોકોને જે આપણે કહીએ ને કે બીમારી કોરોના જેવી બીમારી સામે રક્ષણ મળ્યું એમની રોગ પ્રતિકારક શક્તિ વધી અને જેમનો ખોરાક સારો હતો. જેમનું જે ખાવાની શક્તિ જે ખાવા સારું ખાતા હતા તેમને પણ ઘણો ફાયદો થયો અને તેમની જે કોરોના સામે લડવાની શક તી હજી તમે મને કહો કે કોરોનામાં જે નુકસાન થયા તો કોરોના વિશે તમાર શું કેવું છે, કોરોના જે વાયરસ
વાત સાચી જ છે, હા હા મેહુલ ભાઈ મુ કોરોના વિષે કહેવા માંગુ છું જેમ કે કોરોના ધીરે ધીરે અમેરિકા દેશ માંથી આવી રહ્યો હતો. જેમ કે ધીરે ધીરે દિવસો ગયા વીતે ગયા એમ વધતો ગયો વીતે ગયા એમ વધતો ગયો જેમ કે પહી નિશ શાળો બંધ કરવી પડે પછી ધીરે ધીરે ઘરે લોકડાઉન લાગવા મળ્યા એમ આખા દેશમાં લોકડાઉન લાગી ગયુંને પછી તે અલગ અલગ રીતે ટ્રીટમેટ કરવામાં આવી છે જેમ કે ડોક્ટરો પણ એ ખાસ કરીને દવાખાનામાં નતા લેતા જેમ કે આપણા ઘરેથી જેમ માણસ વધરો પણ ખાતું હોય ખાતું હોય ને પણ એને પણ એમ કહી દીતા કે અમને કોરોનો છે. કોરોનો છે એમ કરીને દવાખાનાની અંદર પૂરી ટ્રીટમેન્ટ ના કરતા અને ઘણા માણસો પણ મૃત્યુ પામ્યા છે જેમ કે આપડણે એ દેશી દેશી અ ઈમારતો છે. પછી દેશી રીત રિવાજો પણ આપણે ઘણા બધા રિવાજો અપનાવ્યા જેમ કે આપણે ઘરે એવું સરકારે એવું કેહેવામાં આવ્યું હતું કે જેમ કે ઘરે તમે થાળી કે ગમે મોટું વાસણ ખખડાવશો તો પણ કોરોનો ભાગી જશે જેમ કે આપણે વધારે વસ્તુ અવાજ કરીએ તો પણ કોરોનો ભાગી જાય એમને લીમડાના પાન ખાઈ તો પણ કોરોનો જતો રહે એવી રીતે અલગ અલગ જે દેશી દવા હતી પણ એ પણ અપનાવવામાં આવી હતી જેમકે આ દેશમાં સારી ટ્રીટમેન્ટ થાય અને સારી રીતે સ જાય કોરોનો ભાગી જાય એવી રીતે ટ્રીટમેન્ટ અપનાવામાં આવી હતી.
વાત સાચી તમારી જે રીતે કોરોનાની દવા ઘણી બધી સારી થાય કોરોના આ વેક્સિન આપવામાં આવતી તેના ઘણા બધા ડોઝ આપવામાં આવ મેં પોતે જ બે ડોઝ લીધા હતા. તેના કારણે જે મને કોરોના જેવી કઈ અસર જ નથી થઈ અમારા અમે તો ગામમાં રહીએ છીએ. એટલે ગામમાં તો તમે જોયું છે કે ગામમાં કોરોનાની ઘણી કશું એટલે બીમારી ના તે ગામમાં પણ જે અને સૌથી વધુ તો તમે જો બે હજાર લોકડાઉન આવ્યું ને લોકડાઉન તેમાં ઘણા બધા ફાયદા થાય કો તો કોઈ વ્યક્તિને ધંધામાં નુકસાન આવ્યું છે. તમે લોકડાઉનમાં જે કોરોનાના કારણે ઘણા બધા નુકસાન થયા છે. જો લોકડાઉન ના કારણે નોકરીઓ બંધ થઈ ગઈ. જે નાના મોટા ધંધાઓ હતા. એ નાના મોટા વ્યવસાય પણ બંધ થઈ ગયા પછી જે નાની મોટી ભેડીઓ હતી તે પણ બંધ થઈ ગય પછી જે પ્રાઇવેટ નોકરી કરતા હતા તેમનો પગાર બંધ થઈ ગયો. એટલે તેમને જે ખાવાના માટે જે ભૂ અનાજ જોઈએ તે લાવવા માટે પૈસા ન જે લોકડાઉન કાળ હતો તે ખૂબ જ એક મોટી મહારિ મહામારી બની ગઈ હતી અને તમે જોશો કે તમે જોશો કે અત્યારના સમયમાં જ એક નવો વાયરસ આવ્યો હતો એન્ટા વાયરસ જે એન્ટાવાયરસ આ જે ઊંદેડા નથી હોતા આપણા ઘરે તેમાંથી આવ્યો હતો પણ આપણા ઊંદેરા તો એવી શક એમાં એવો વાયરસ નથી હોતો જે આફ્રિકા બાજુના જે ઉંધેરા છે ને તેમાં એ વાયરસ હોય છે એટલે એ એમાંથી કઈ રીતે આવ્યો. ખબર છે તમે થોડી માહિતી આપો કે તેમાંથી બે ડોસી ડોસી ડોસો તેમને આવ્યો પછી તે એક દાડાઓ રે એ વાયરસ પછી તે જો કોઈ બીજાને ના લાગે તો તે આપોઆપ નષ્ટ થઈ જાય પણ જો બીજાને લાગી જાય તો એ નુકસાન થાય. અને તે અતા વાયરસ જે સીપમાં લાગ્યો હતો બે બે કપલ ને
હા હા હા તમારી હ વાત સાચી છે તમારી કેવી જેમ કે આપડે ધરે અમુક અમુક એવા વાયરસો ફેઈ જતા હોય છે જેમ કે ડેન્ગ્યુ છે. પછી કોરોના છે જેમ અલગ અલગ હા અલગ અલગ પણ એ નમ આવેલા છે એ વાયરસ ના જેમ આપને અમુક વાયરસ થતા હોય છે પણ આપને નામ નથી ખબર હોતા જેમ કે શરદી થતી હોય છે પણ એ પણ એક વાયરસ છે જેમ કે થોડા ઘણું જે આપડે ખાધા પીધામાં જે મેચિંગ ન થતું હોય તો પણ આપણે શરદી થઈ જતી હોય ખોશ થઈ જતી હોય એમ અલગ અલગ રીતે આપણે ખોશી થઈ જતી હોય પણ આપે એવી રીતે ખાવા પીવાવામાં એવી રીતે જાળવણી કરવી પડે કે પણ આપણે. ક ઓછું ખાઈએ પણ થોડું થોડુંક એમ કે ટ્રીટમેન્ટ કરીએ તો પણ આપ ણે મોદા ના પડીએ ને સારી ટ્રીટમીટ કરીએ તો પણ આપણે જલ્દી સાજા થઈ જઈએ. જેમ કે તમારી પણ એક વાત કરી કે વેક્સિન લીધે જેમ કે આપણે ઘણા મળસોય કોરોનાની અંદર લીધી એ બાબત મારે એ વસ્તુ કેવી છે જેમ કે વેક્સિન તો લઈ લીધી પણ જે પાછળના ઘરણા માણસો છે પણ એમને જે થાક બઉુ લાગવા માંડ્યો છે એ થાકી પરમાણે લાગવા માંડયો કે જેમ કે આપણે વાત વાત કહીય છીએ કે જે વેક્સન એવી પ્રકારની દવા હતી કે જેમ કે જે વૃદ્ધા માણસ ને જે થકવાડી તર્જ નાખે છે એ અમે પણ લીધેલી છે પણ જે કામ કરતા હોય છે પણ તરત થાકી જતા હોય છે પણ એ પ્રમાણે દવા ના લાવવી જોઈએ. પણ જે આપણે લઈ લીધી પણ આપણે બહુ મોટી ભૂલ કરેલી છે જેમ કે પાછળ હા.
કે તમે વાત કરી કે વેક્સિન ના કારણે ઘણા નુકસાન થયા મેં એવી પણ વાત સાંભળી હતી કે જે લોક કો વેક્સિલીના લીધ ડોઝ લીધા છે. તેમને હૃદયના રોગોની પણ તકલીફ થઈ છે જેમને હૃદય ધીમે ધીમે ચાલતું હોય તો એમને કઈ જે હેલિકોપ્ટ ટર જેવી સુવિધાનો ઉપયોગ કરવો પડે છે જેમને અટેક પણ આવવાની સંભાવના થઈ છે. ઘણા બધા વેક્સિન ના કારણે નુકસાન થયા છે પણ હા પણ છતાં તેના ફાયદા પણ છે તે રીતે જે કોરોના કાળ કાટ્રોલમાં આવ્યો અને જે હાલમાં તમે જોશો તો કોરોના નુ તો બધા નિયમો નિશાન મટી ગયા છે. અમુક જગ્યાએ અમુક અમુક જગ્યા એ જોવા મળે છે પણ તે તેટલો હાનિકારક નથી હવે. જે તેની ક્ષમતા હતી. કે તેની ક્ષમતા ક્ષ ક્ષમતા નથી. હા તો પછી.